કેમ
મજામાં, તું બતાવ?
હા, મજામાં છું, હા મેં શું કેતી ટી તી યાર હા તો એ પછી શું થયુ, એ મને માયરીને પચી શું, અ મારી નાલ્હી બેને માર મા નાલ્હી મા મને મયારીને પછી, આ પછી એને બધા લોકો કીધું કે તું એ બહુ ગલત કર્યું છે, તને મારવું નહી જોઈએ, તારા તારાથી મોટાને હાથ ની ઉઠાવવા જોઈએ, એસે એમ બધાને બધાએ કીધું, પછી એ બો રઈડી આવ અ મારી પાસે આવતી હતી, મેં તો ઓલે ના તારું નાટક છે, અને પછી તું એમજ થઈ જશે.
ઓહ! તારું સાર દુઃખે ને?
હા યાર, બહુ આ આજે આજે મને બહુ ગુસ્સા આવી ગયો. એમ તો એ મારે છે રોજ ચાલે છે, અને આજે મને બહુ ગુસ્સા આવી ગયો. પછી, અ જીજુ જીજુ એ તને ખબર છે, જીજુ એને ડાયટું, ને પછી એ બાલ્કનીમે જ બાલ્કનીમાં જઈને પેશાબ કરી દીધું.
અ
જો તું કે અ પછી અરે ડરી ગઈ ડરી ને પેશાબ કરી દીધું પચીસ નું થયયું હા એ આવી ને આવી આવી હસતી હસતી આવી અને બધાને કીધું કે મેં સાફ કરી દીધું છે અને મેં એમ કરી દીધું છે બધું તો કઈ નહી પછી જીજુ એને કીધું કે જા એને પાછ સરી ઓરી બોલ પછી પઈ શું સાપ તો સારું વાર ચોમણા
કઈ નહી
મ હા નાની તો માનું છે યાર બહ મસ્તીખોર છે શ
અત્યારે પણ તારે સામે છે ને
અત્યારે સામે છે બધા સામે છે મામારે એની મમ્મી એના પપ્પા બધા સામે જ છે હા આવશે ને એક મિ એ લોકોને કેવ હા જીજુ જીજુ થોડા હેલો જીજુ જીજુ તસલો બલોની હા એ લોકો એ પોતાના પત્ની સાથે વાત કરે છે ને એટલે મને બોલે છે તને ખબર છે તને કહેય મારા જીજુ એ મને ઓફર આપ્યું છે કે મારા સાથે બિઝનેસમાં હાર્ડ બતાવો
વાહ તો ફાઇનને
એમ તો તને ખબર છે ને મે કોમર્સ નું સ્ટુડન્ટ છું તો એમ તો બિઝનેસ નું નોલેજ મને પણ બહુ છે આજજુને તો પેલા બિઝનેસ નું ચાલતું હતું હમણાં વિચારે છે અહં કરવાનું
તો બંને પાર્ટનરશીપ કરી લે
અરે યાર મેં પાર્ટનર શ કેવી રીતે એ તો મારું કોલેજ છુી થાય પછી એમ પણ મે જોબ
તું જીજુને કે તું જીજુને તો જીજુ ને ક જીજુ મને પાંચ ટાઈમ આપી દેજો
હા તું એમ એજ વિચારું છું જીજુ પાસે કરી લેવા અને દસ હજાર મહિના ન માંગી લેવા એ લ
હા તો સારું ને તો કોલેજ ન ફીસ પણ નીકળી જાય
હા બરાબર ને એમ તો કોલેજ ન ફીસ હમણાં નથી આપવાનું છે એ છે બાકીનું દિવાળી પછી આવવાનું છે
હા તો સારું ને પૂરું નથી લીધેલું તો
હા એ મોબાઈલ લેવાનું છે યાર મોબાઈલ ની છે મારા પાસે
હા મોબાઈલ લઇ લેજે હ બતાવ વરસાદો થાય છે.
નહી વરસાદ હમણાં હમણાં તો નહી એ તારે ખબર છે આપડા સ્સ્કૂલ ટાઈમમાં પણ એવું જ થતું હતું ને કે જયારે પણ કોલેકૂલ નું મેસેજ આવી જાય કે આજે સ્સ્કૂલમાં રજા છે વરસાદ ના કારણે તો વરસાદ નહી પડે એજ આજે પણ એ થયું છે વરસાદ નહી પડે છે અને કોલેજને છુટ્ટી આપી દીધું છે
હા યા સાચી વાત કીધેલી તું. આવુંજ થાય મેચેજ આવી જાય અને વરસાદો જ નહી થાય. જો રૂકી ગઈ ને કાલે તો કેટલા થયા થા થતું હતું ને વરસાદ
આ જોને યાર મારી મોટી બેન આ ફાલુદા એકલા એકલા ખાતી જ છે મને પૂછતી પણ નથી છે.
તને નહી ખવડાવે?
અરે ની ખાવડા સબ બધા બો મેં તને કીધું બધા પોત પોતામાં લાગેલું રે છે. કોઈ કોઈને પૂછે નહી હમણાં મને નીચેનું બચેલું છે તો મને આપે છે એ હમ્મ.
કાઈ નહી તું પણ બદામ શેક લઈ ને પેલી પીલે.
ની ની મને બદામ શેક નહી ગમે મને ફાલુદા ગમે છે.
. તો તારી બેન ના તો અવાજ આવે તો એ તો કે એ તો બદામ શેક છે.
હા એ મારી બેન બદામ શેક છે અન મને લાગ્યું અ ફાલુદા છે.
. તને કઈ કાનમાં પ્રોબ્લેમ છે દેખાવી લેજે.
કેમ?
ત તમને કઈ સાંભળતું નહી માલે.
અરે નહી યાર મેં જોયું ને મને લાય ગુ કે. અ ફાલુદા હશે એટલે એમ કેમ કે ફાલુદા વધારે આવે છે ઘરે.
ચાલ તો સહી છે.
સારું ને જોવું પછી મારા માટે લાયવા છે કે નઈ લાયવા.
લાવા હશે કે તારા જીજુ.
જીજુ અમારા માટે લાવ્યા છે તમે ફાલુદો? નથી લાયવા? ની લાયવા છે યાર બધા ગદારી કરે છે મારા સાથે તને ખબર છે.
જો તારા હાથે કોઈ પ્યાર જ ની કરે.
અરે યાર બારબર સો ટકા તારી વાત સાચી છે મારાથી કોઈ પ્રેમ ની કરે.
સબ બધા ના.
જો મારી શું કે છે? કે મારાથી પણ કોઈ પ્રેમ નથી કર એ તો એ બાબુ આવવાના છે એટલે એનાથી જ પ્રેમ કરે છે બધા.
હા એવું જ થાય ઘરમાં પેલુ બેબી થાય ને તો આને બધા ખવડાવે છે બધું વસ્તુ.
બરાબર એ તો બચ્ચા ના લીધે.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
તું બતાવ.
મેં શું બતાવુ યાર મેં તો ગેલરીમાં બેસી ને મચ્છર ખાઉં છું.
હા. વરસાદ છે તો મચ્છર તો કાટશે જ તને ખબર છે મેં મેં સવારે છે મચ્છર ની આવે એટલે મેં બધું જ મચ્છર નું અ મતલબ સમાધાન કરી દીધું છે.
. હા ફઇન થી સંવિધાન કરી દે ને.
હા.
હમ્મ.
હમ્મ. તું બતાવ યાર તારી મમ્મી કેવી છે? તારી મમ્મી નું પગ નું દરદ કેવું છે
મારી મમ્મી તો ઠીક આજે જ પપ્પા દવા લાવેલા છે ફરીથી એના પેર તો ઠીક નહી. થાય છ.
હા તારી મમ્મી બહુ ગોળી ખાય છે એ તો મને ખબર છે.
હા મારા મમ્મી તો. એ ખાલી પેર લઈને બેસી રહે છે.
આ તો છે હા પ્રોબ્લેમ. તને તો ખબર છે ને મારી મમ્મી મારી મમ્મી કેવી છે મને બહુ જ ચીલાવે છે.
હા ચેવડા એ ચિલ્લાવે થી પણ દુખે છે પેર
હા એટલે જ અમે કહીએ છે એ લોકોને વધારે નહી બોલો. જેટલા વધારે બોલે ને એટલું વધારે પ્રોબ્લેમ થાય જો હમણાં પણ બોલતી તી કંઈ ને કંઈ
મળે તુ એટલા માટે તને બોલે છે આવીને તુ સુનતી નથી.
સુવુ એ એ લોકો ના બસ મનમાં રહી ને આખો આપણેે દિવસમા કામકાજ કરીએ કેમ બેસેલા રહીએ કાઈ ના કાઈ કામ કરવું જ જોઈએ
હા કામ કરીને જ મોબાઈલ જોઈએ ને તો થોડુંક બોલી નાખ
હા સૌ ટકા એ જરા મોબાઈલ લઈ ને બેસીએ અને એ લોકો નુ લેક્ચર ભાષણ સ્ટાર્ટ થઈ જાય છે
હા અત્યારે ઘરે પાણી તો આવે છે ને
હા હમણાં તો કઈ પ્રોબ્લેમ નહી વાલે સારૂ જ છે વરસાદ પડે છે તો પાણી બરાબર આવે છે કે બધા નળમાં
બધા બધામાં તો તે ખાલી કરી મૂકી છે.
હા વધારે વરસાદ પડે તો ખાલી કરવાનું એમ તો સારું છે એમ પણ હા અમે વિચારીએ છીએ. નવા ઘર લેવા માટે કેમ કે ફેમિલી મોટું થઈ જાય છે. અને પછી. આગ આગ ઘર છોટું છે હા.
નવો નવો તો કેટલો હતો ઉઠે છે તો એમાં કંઈ બુક કરી લો
હા પપ્પા જ્યાં બોલે જો હમણાં તો નહી લેવા કેમ કે હમણાં થોડુંક ટાઈમ. કાય પ્રોબ્લેમ છે ખરૂ
એજ હા તો પ્રોબ્લેમ છે તો પછી રેવાનો જ
ટુ ઉ ઉ. તું બતાવ તું. તું શું કરે છે.
મેં તો કાંઈ નહી યાર ખાવા ખ ખાના ખાય ને.
હા આ આ. માર જમવાનું બાકી છે મને બોલાવતી જે જાઉં મેં પણ પછી પછી જમી લવું એમાં શું હમણાં નઈ જમવાનું મન થાય થોડાક વાર પછી જમુ.
હા જમી લેજે ખાયને સોવાનું તો સારૂ રહે.
હા એમ પણ બધાને લાગે છે હુ પાતડી થય ગય છે એટલે જમવું તો પડશે જ.
હા મારી મોટી બહેનની દીકરી આવી ગઈ છે.
હા તારા ઘરે પણ આવી ગય
હા એ પણ કોઈ કોઈને. હા તે કોલમાં વાતો કરે છે.
જો મને આવડે છે.
મારા જોઈ જોઈ ને
હા એ તો તારા જ મેં એનું ફોટોજોય હો એ તારા તારા જેવા જ લાગે છે. હા જો તારા જે કોપી પણ કરે છે બોલી બોલીને
ચાલ તો ઠીક છે તું એના એના સાથે રમી લે થોડાક પછી પછી વાત કરીએ આપણે
ઠીક છે બાય